તો ઘરે કેમ છે બધું.
હલો.
હા હા ઘરે કેમ છે બધું?
બસ મજામાં તમે લોકો? કો કેમ છો? તો
હું પણ મજામાં જ છું મે સોચતી હતી આજે આપડે કેટલા આપણે દૂર થઈને પણ આપણે વાત કરી શકીએ છે મોબાઈલ ફોન ના લીધે કેટલી સારી શોધ છે ને
હા બોલો આવે છે અવાજ
હા, મેમ કહેતી હતી કે આપણે આટલા દૂર રહીને પણ એકબીજા સાથે કનેક્ટ કરી શકીએ છીએ વાતચીત કરી શકીએ છેએ આ મોબાઈલ કેટલી સારી શોધ છે
હા એ હા સાચી વાત છે અત્યારે મોબાઈલ એ શું કે જીવનનું આપડા શરીર નુ અંગ થઈ ગયું છે એના વગર ચાલે નથી આપણને એમ મોબાઈલ વગર
હા વાત તો તમે સાચી કહી અને તે માત્ર વાતચીત ન સાધન જ નથી પરંતુ એનાથી આપણે શીખએ પછી મનોરંજન પછી કોઈ માહિતી આપણને જોતી હોય એ બધી પણ આપણે મેળવી શકીએ છે
હા સાચી વાત છે મોબાઈલ અત્યારે એવું થઈ ગયુ છે કે તમારે કાંઈ સર્ચ કરવું હોય તો આપણે પેલા ચોપડી મ જોવા જતા કોઈ પૂછવા જતા ને એવું બધું થતું પણ અત્યારે મોબાઈલ ની સુવિધા એટલી થઈ ગઈ છે એ કે આપણે ડાયરેક્ટ સર્ચ મારીને તો આપણને બધો જવાબ મળી જાય છે કે એક્ઝેટ ક્યાં આપડે આનો અર્થ શું થાય છે કે કઈ જગ્યાએ જવું બધી વસ્તુ આપણને અત્યારે મોબાઈલ માં મળી જાય છે એટલે ક્યા જવાની જરૂર પડતી નથી
હા, વાત તમને સાચી કહી અને મોબાઈલ ના મદદ થી આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલા હોય લોકો આપણે લોકો તરત સાથે લોકો બીજા લોકો સાથે તરત સંપર્ક કરી શકે છે અને વિદ્યાર્થીઓ માટે તો મોબાઈલ ખૂબ જ જરૂરી છે તેના મોબાઈલ માંથી લોકો જ્ઞાન મેળ મેળવી શકે છે જેના દ્વારા એ લોકો ઓનલાઈન અભ્યાસ, કા તો પછી ઈ બુકસ છે પછી શૈક્ષણિક વિડીિયો છે કોઈ આ બધી વિવિધ પ્રકારની માહિતી એ લોકોને મળી શકે છે
જો ના કોરોના કાળ હતો તો કોરોના જેટલો ફેલાણ હતો એ બધા ક્લાસ જે સ્કૂલો બંધ રહી બધા લોકો ન ઓફિસ રહી એ બધા લોકોની જે માહિતી અપડેટ આવતી હતી એ બધી મોબાઈલ દ્વારા જ આવતી હતી ને એના દ્વારા થયું થય મોબાઈલ એકદમ ઉપયોગી સાધન અત્યારે મોબાઈલ ના લીધે અત્યારે તમે ગમે ત્યાં ગમે તે મુશ્કેલી માં હો એમાં સર્ચ મારો તો એમાંથી એનો ઉકેલ આવી જાય ને એ મુશ્કેલી માં તમે તરત બહાર નીકળી શકો છો એટલે મોબાઈલ એકદમ ઉપયોગી સાધન થઈ ગયું છે અત્યારે મોબાઈલ વગર કોઈને ચાલતું નથી અત્યારે તમે નાના છોકરા ને કહેશો. કે આ મોબાઈલમાં શું આવે છે આ કરી દેતો તો આપડ કરતાં વધુ નાના છોકરાઓને આવડતું હશે કે ના આ આ સાચી વાત છે મોબાઈલમાં આ જગ્યાથી આ થાય આ જગ્યાથી આ થાય આ એપ્લિકેશનમાં આ આવે બધી જાણકારી આજકાલ નાના છોકરાઓને પણ મળતી જાય છે
હા આવ તો તમે સાચી કહી અને આ ઉપરાંત તો આપણ મોબાઈલમાં ઇન્ટરનેટ છે પછી કેમેરા છે પછી જીપીએસ છે પછી કોઈ બેંકિંગ એપ હશે જેનાથી આપણે પૈસા ટ્રાન્સફર પછી કોઈ આપણે પેમેન્ટ કરવું હોય. આપે કોઈ આપણે આપ પોતાનું સ્ટેટમેન્ટ કાઢવું હોય કા તો હજી કોઈ બીજા પર્સન બેનિફિયરી કરીને આપણે પૈસા મોકલાવા હોય કેટલી બધી વસ્તુ થઈ શકે છે પછી સોશિયલ મીડિયા જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે.
હા, ના, ના સાચી વાત છે અત્યારે મોબાઈલ કેવાય ને કે બધી જગ્યાએ ગમે તે વ્યક્તિ આગળ જાઓ તમે એને મોબાઈલ તમને જોવા મળશે અને એનો એક ઉપયોગ ખાસ ઈ છે કે તમે ગમે તે જગ્યાએ પૂણા મજાઓ દુનિયા ના એ મોબાઈલ થી તમે એ વ્યક્તિ સાથે સં કરી શકો છો અને જો તે મા પણ મેળવી શકો છો કે ભાઈ શું છે શું નહી તમે ક્યાં ખોવાઈ ગયા હોય કે કોઈ જગ્યાથી અલગ થઈ ગયા હોય તો એક વ્યક્તિ બીજા વ્યક્તિ ન સંપર્ક કરીને એને શોધી શકે છે કે ના ભાઈ તમે ક્યાં છો કઈ જગ્યાએ છો કઈ જગ્યાએ આવવાનું છે એ બધી માહિતી આપને મોબાઈલ દ્વારા જ પૂરી પાડે છે
હા, આ વાત તો તમે સાચી કહી તેથી મોબાઈલનો આમ ઉપયોગ આપણે નામ શું છે ઉપયોગ આમ સમજદારી થી કરવો જોઈએ, હવે જોકે મોબાઈલ કેટલા મોબાઈલ ના કેટલા ગેરફાયદા પણ છે વધુ પડતો મોબાઈલ ઉપયોગ કરવાથી આપણો સમય બગડે છે, આપણા આંખોને નુકસાન થાય છે, પછી ઊંઘ અથવા શ્વાસ પર આપણો ખરાબ અસર પડી શકે છે, અને ઘણા લોકો તો સોશિયલ મીડિયા અને મોબાઈલ ગેમ્સ પર વ્યસ્ત આમ એ થઈ જાય છે, કે એ લોકો ચાર, પાંચ કલાક એ લોકોને ક્યાં નીકળી જાય છે એ લોકોને ખબર જ નથી પડતા
હમ સાચી વાત છે છોકરાઓને જો તમે મોબાઈલ હા બા દસ પંદર મિનિટ થી વધારે અને એને આપડું ધ્યાન ન હોય ને આપડણે કામમાં લાગી ગય અડધી કલાક સુધી છોકરાઓ મોબાઈલ મૂકે નહી, એને એક જાત ટેવો થઈ જાય કે ના હવે મોબાઈલ જોવાથી આગળ આવશે આ આવશે એમ જોવાનું નથી લાગે. પણ એનાથી એમ નુકસાન થાય આખને નુકસાન થાય એનું મગજ પણ ઓલું થાય. એટલે એક વાત મોબાઈલ ફાયદો છે અને એક વાતે એનું નુકસાન ભી છે.
હમ આ વાત તો તમને સાચી કહી, અને તેથી આપણે મોબાઈલ છે ને સમજદારી પૂર્વક આમ યુઝ કરવો જોઈએ, અને યોગ્ય રીતે યુઝ કરવો જોઈએ. તો મોબાઈલ આપણા જીવન ને બધુ સરળ બનાવી શકે છે, અને ઝડપી અને સુવિધાજનક પણ બનાવી શકે. આ રીતે મોબાઈલ આધુનિક જીવનનો એક મહત્વપૂર્ણ બાપો ભાગ બની ગયો છે.
હા. અને એનો બીજો એક ગેરફાયદો એ કે અત્યારે સોશિયલ મીડિયામાં, તમે જોતા હશો મોબાઈલમાં જોતા હશો અત્યારે કેટલા બેંકમાંથી પૈસા, એમનેમ ટ્રાન્સફર થઈ જાય છે ઓ ટી પી આવે છે ને આ બધું અત્યારે કેટલા બધું ગેરકાયદેસર બધા લોકો કરે છે મોબાઈલમાંથી, કે તમારું આમ થશેને તમારું આમ થશે તમાર બેંક નું ખાતું બંધ થઈ જશે તમે ઓ ટી પી નહી આપો તો, તમારું આ થશે ને અને અમુક લોકો બિચારા ભોડા હોય એ દઈ દે કે ના ભાઈ અમારે બેંકમાં ખાતું, બંધ ન થઈ જાય નહી થાય પણ બિચારા જેટલી રકમ જમા કરી હો એ બી ગાયબ થઈ જાય, એટલે એના માટે બી નુકસાનકારક છે ને મોબાઈલ તો એક જાતે, જેને આવડતું ન હોય મોબાઈલ ન યુઝ સરખી રીતે એ લોકો માટે નુકસાનકારક જ છે.
હમ આ વાત તો તમે એકદમ સાચી કહી, અને જે તમે કીધું એમ કે બાળકો પર લત લાગી જાય છે, એ તો વાત સાચી છે અગર વધુ મોબાઈલ વાપરીએ, આપડે પોતે વાપરીએ કા તો આપડ બાળક જે પણ હોય તે વાપરે, તેને લત લાગી જાય છે. જે પછી સોશિયલ મીડિયા અને ગેમ્સ પણ વધારે, આપણા માટે સારા નથી, અને પછી આપણે જોયું હશે સાયબર્ર સાયબર ક્રાાઈમ પણ કેટલા વધતા છે જેમકે હેકિંગ, ફ્રોડ ડેટા ચોરી જેવા સમસ્યા વધ
હા. સાયબર ક્રાઈમ નો બહુ અત્યારે ક્રેઝ બધો છે. જોવ ત્યાં બધે જવ એ જોવા મળે છે, એ બધી રીતે એક વાત તમે જોશો ને તો મોબાઈલ નુકસાનકારક જ છે કારણ કે એનાથી જો, આપણી ઊંઘ ઊંઘ હરામ થઈ જશે આપણા શરીર માટે નુકસાન છે આપણી આંખને નુકાન થશે, અને મોબાઈલ એવી વસ્તુ છે કે જેટલું જોવો ને એટલું આગળ જવાની જ ઈચ્છા થઈને મૂકવાની ઈચ્છા થતી જ નથી, એના હજી થોડુંક જોઈ લે હજી થોડુંક જોઈ લે એવા કલાકો ના કલાક પસાર થઈ જાય ને આપણને ખબર નથી પડતી, અને પછી આપણી ઊંઘ પૂરી ન થાય એટલે આપણા સ્વાસ્થ્ય ઉપર અસર થાય, માથું દુખે. જેવી બીમારીઓ આપને આવે એવું બધું થાય.
હા આ વાત તો તમે એકદમ જ સાચી કહી, અને આપણે જોયું હશે કે આપણે કેટલાક લોકો તો વાહન ચલાવતા વખતે ફોનનો ઉપયોગ કરે છે, જેના વજથી અકસ્માત થવાનું એ કારણ બની શકે છે અને કેટલા મોટા મોટા અકસ્માત થયા પણ હશે.
હા થાય.
સોશલ મીડિયા પર અફવાઓ જે છે, એકદમ ઝડપથી ફેલાઈ જાય છે, અને ખોટી અફવાઓ પણ ઝડપથી ફેલાઈ જાય છે, અને ખોટું છે ને કે આમ ખોટી માહિતી ઝડપથી ફેલાય તે, લોકોમાં પછી ભય આવી જાય છે.
હ ના ના સાચી વાત છે એના લીધે તો જો, મોબાઈલ તમે એક વાતે જો ને તો આજનું જનરેશન આજ યંગ જનરેશન મોબાઈલ તમે બાઈક ચલાવ કાર ચાલકો ક્યાંય બી હોય એનું ધ્યાન સતત મોબાઈલ જ ર રહેતું હશે એમને ખબરડે કે હુંં ટ્રાફિક માં ઉભો છું. હું બાઈક ચલાવ છું કાર ચલાવ છું સામે કોણ આવશે કોણ એટલા મશબૂલ થઈ જાય છે ને કે એને ખબર જ કઈ નથી પડતી પાછળ વાહન હોર્ન મારી મારીને થાકી જાય ને કામ હેડફોન પહેરેલા હોય ઈયરફોન પહેરેલા હો એ સંભળાય જ નહી એ લોકોને.
હા પછી એના વજરથી એક્સિડેન્ટ થાય છે.
હા એના લીધે એક્સિડન્ટ થાય અને બીજા સામે વાળા વ્યક્તિને કઈ ખબર ન હોય, અને અકસ્માત નો ભોગ બની જાય છે સામે વાળો વ્યક્તિ આ લોકો તો એની ધૂનમાં જતા હોય છે મોબાઈલ કનમાં યરફોન ભરેલા હોય વાત કરતા કરતા જતા હોય કઈ ખબર ન પડે એ પાછું એવું યંગસ્ટર હોય છે કે એક અકસ્માત તો થયાતા થઈ જાય સામે વાળાને વગાડી ને જાય પછી ઉભાાઈ ન કરે કે હાલો આપડે એને, હોસ્પિટલ લઈ જાય કે કઈ થયું છે તમને વાગય્યું કલું છે પાટાપીંડી કરવાનું એવું કઈ નહી, પોતાની ધૂનમાં બસ મોબાઈલમાં મશકૂલ હતા આગળ પાછળ કઈ જોવાનું જ નહી જવા જ દેવાનું. એટલે એક વાતે તમે જોવો તો એ નુકસાન જ છે એનું.
હા અને આપણે એ બી જોયું હશે કે બાળકો જે છે તે વધારે ફોન યુઝ કરે તો, એમનું જે છે તે અભ્યાસ પરથી ધ્યાન પણ ભટકી જાય છે, એ લોકોને આમ ભણવાનું મન ના કરતું મન જ નહીં કરે એ લોકોને ખાલી ગેમ્સ રમી છે, ના હમણાં તો ઓલી કઈ બીજી બધી ગેમ્સ હતી
પબજી જેવી હા સાચીત છે, હા એજ થઈ ગયું અત્યારે એ ગેમ છે, એના ઉપર ભણમાં ધ્યાન તમે જોજો છોકરાનું એમ કેહેશ હાલ તું આ પાંચ મિનિટમાં હોમવર્ક કર લે અને મોબાઈલ જશે તો ફટાફટ લાલચ આપશે ને, તો ફટાફટ આપડું કામ થઈ જશે. ના ત મોબાઈલ બતાવીશને મોબાઈલમાં ગેમ રમવો આપીશ તને આ દેખાડીશ, તો આપડું ન કરવાનું કામ છોકરા પાંચ મિનિટમાં કરી દેશે.
હા આ વાત તો એકદમ જ તમે સાચી કહી, તો અંતે તો જ નીકળે કે મોબાઈલ આમ મોબાઈલ ફોન એ ખૂબ જ આમ ઉપયોગી સાધન છે આપણા માટે, પરંતુ એનો ઉપયોગ આપણે મર્યાદાથી અને સમજદ સમજદાર પૂર્વક કરીએ, તો એ સારું, નહી તો એ આપણા માટે બહ ગેરાય ગેર ઉપયોગી છે. અને જો યોગ્ય ઉપયોગ ઉપયોગ આપણે કરીએ તે એના ફાયદાઓ વધારી શકીએ છેએ આપણે, અને ત્યારે અતિશય ઉપયોગ કરીએ તો આપણે એના ગેરફાયદાઓ વધારી શકીએ છે. તેથી મોબાઈલને આપણે સંતુલિત શ્રેષ્ઠ હોવ જોઈએ, એટલે બેના વચ્ચે સંતુલન હોવા જોઈએ. હવે આપડણે કઈ કામ કરતા હોય ને આપડા આપણને લાગ્યું કે હા પંદર મિનિટ હવે મારે ફોન જોવો છે, તો આપડણે ખાલી પંદર મિનિટ ફોન જોઈને આપડ દેવાનો, એ પંદર મિનિટ નો એક કલાક નહી થવો જોઈએ. એટલું આપણા એટલું સંતુલન હોવું જોઈએ આપ
ના ના એવું આજનું જનરેશનમાં આપડા માં નથી ને એમ થાય કે હાલો બપો નવરા પડી કામ ફડી ને હાલો થોડીક વાર મોબાઈલ જઈ, ભ થોડીક વાર આપ અડધી કલાક સુવાની હોય અડધી કલાક તો ક્યાં વય જાય ને ખબર જ ના પડે, હાલો આ જોઈ લે આ જોઈ લે આજે આનું સ્ટેટસ બાકી રહી ગયું આજે આ મે આજે આ ગ્રુપમાં આ અપડેટ આવી, એ બધું આપણને મોબાઈલ દ્વારા જોવાની લત લાગી જાય છે કે ના હાલ આમાં જોઈ શું થશે શું નહી શું આવ્યું શું નહી એવું, મોબાઈલ એક વાતે તમે જોવો ને તો ખરાબ માં ખરાબ જ છે એની આદત આપણને લાગે ને એ ભૂલાતી જ નથી પણ ગમે ત્યા આપણને સલાહ સૂચન આપેને કે આપણા માટે ફાયદાકારક નથી હાનિકારક છે પણ આપણને એઈ વાતને આપણે સ્વીકારતા જ નથી ના ઓ સાચી વાત છે કે આપણા માટે નુકસાનકારક જ છે કે ના બહુ યુઝ ન કરવો જોઈએ જેટલો યુઝ થાય એટલો તમે વાપરો તો તમારા માટે સારું છે બાકી તમે જરૂર કરતા વધારે વાપરો તો તમારા માટે નુકસાનકારક જ છે.
હા આ વાત તો તમે એકદમ જ સાચી કહી, તો ચાલો પછી આપણે મળીને વાત
હા હા સારું ચલો પ નિરાતે કરી વાત.
હા.